હાલો
હાલો
હા હેલો હા
શું કરશ?
કઈ નહી ઘરે જાઉ છ હમણાં જ બસ હ તોત ઘરે જાવ
બરાબર કેટલા વાગે ઉતરે કઈ નઈ હું બેઠો છ.
હા, મારે બસનો ટાઈમ નહીં હોય. આજે ઘણી લેટ થઈ ગઈ, બે વાગે આવી ની તો દોઢ આજે બે વાગે મળી. નહી તો દોઢ વાગ્યે કે એક વાગ્યે મળી જાય છે. રોજ દોઢ કે એક વાગ્યા સુધી મળી જાય, લોકલ બી આજે ને
હ હા ત હમણાં શું કરે ચાલતો ને જઈ રહું.
હા, સાલ તો જાયને જાઉં છું હમણા ઘરે,
હું તો બે વાગે પહોંચી ગે પણ એને પછી સુસર ગયેલો પાછો વાળ કપાડવા એટલે.
એવું હર વસ ન કઈ હમ્મ હ ઘરે બી નથી પૂજ્યો મેં તો,
હ હા, કેટલે હજી કેટલી વાર લગાવ્યા તારેાજત
હજ બે મિનિટ જ લાગ છે, સાતા જ ત્યારે ફગવા આવી જયોશે.
અચ્છા
હમ્મ આવવાનુંને
કાલે હે તારે હે મેજરમાં છેે, તારે
હા મારે મેજર ગુજરાતી છે કાલે હમ્મ પણ કાલે એક જ લે મેજર નશે.
બરાબર.
અને આજ નાતા એમને મત લે ચશે કાલે ભી.
અચ્છા હિન્દી તાર નથી કે છે.
ના હિન્દી તો મારે એકમાં પણ નથી.
અચ્છા મારે હિન્દી જ છે દ મેજર માં હિન્દી છે. એમડીસી માં ગુજરાતી એસી વસી સંસ્કૃત હિન્દી સંસ્કૃત
હ સા હિન્દીલબ પાચો બી આવી.
હ હિન્દી માઇનર માં સાયકોલોજી હતું તો નીકળી ગયું.
હમ મા મારબી સાઈકલ જત નગડી.
હ હા સાયકોલોજી નહી નીકળવું જોઈએ પણ
હા હા. હલો.
હા.
અ અવાજ અ અવાજ કમ્પ્લીટ નહીત.?
ના રાતો બરાબર હા આવે.?
હ હવે આયો. બીજય બલ કેવું ચાલ.?
બસ શાંતિ છે તારે કેવું છે તબિયત પાણી ઠીક?
ઠીક ઠીક. હમ. તારે કેટલા વાગ્યા સુધી ઘેર પૂગી જવાય.?
અરે હું દેખ મને હે ને બાર વિષ બસ મળે તો હે ને બાર વિસે બેસુ. તો ાલો દ આવું એક વાગે પછી તથી પાછી બીજી બસ પકડુંને પછી હે ને. દોઢ વાગે ઘેર આવું દોઢ વાગે પછી તથી બાઈક હ બાઈક. કઈ રસ્તા પર ત બસ સ્ટેશન મેલી નાવ ને તો બાઈક લઈને આવું પાસો ઘેર.
આજ તારા ગામ સૂધી બસ ન જાયકે?
ના ગામ સુદી ન જાય બસ. હ ત પછી બસ સ્ટેશન બાઈક મેલીઈને આવું.
હમ મારે તો ગામે આવે છે.
તો આજે કેમ ચાલતો હોને કે કઈ રીતે થયું રે?
ના ભાઈ થાય તો ચાલતું થવું પડે.
હા હા બરાબર નની. કેટલો કિલોમીટર દૂર છે બસ સ્ટેશન થી.?
નઈ હોય વધારે થોડું એક જ છે હમ. હમ. બાઈબન.
હોર બતાવ ઘરે ના નત કરેલો.
આવવ રાહુલ નાને.
રાહુલ ને વિનત કર્યો.
પરા મનત કર્યા.?
હા પેલા તને પછી આપડે.? ખબર કોલેજમાં હતા તાર ફોન કરેલો પણ ડાયરેક્ટ કટ થઈ ગેલો.
હા મે બી હમણા. હા મેં બી હમણાં એમ કરી દે મારો બી એક વધી ગયો. હ કોલ કી રત ન લાગી જ એક વધી ગયો વધી ગયો એક.
હ.
ખબર ન યાર કેવી રીતે વધી ગયું. હ જીરો મિનિટ હવે ન ફેરકા થઇ ગયા. હમ પણ મારો કોલ બી નઈ લાગ્યો ડાયરેક્ટ થઈ ગયોને જાતે.
હા
હમ
બરાબર તો રોજ બસ માં જ આવે છે,
હમ્મ અને યાર ઘેર લાઈટ બી નથી. લાઈટ ઠધી જતીરી લાગે હ ઘેર
હા હાથ ખવાઈ મમ્મી છે, હમણાં ભાઈ ભણવા ગયો નાનો નાનો ભાઈ ભણવા ગયો લાગે દુકાન પર દુકાન પર
હમ્મ બરાબર હેમ કરેગા
લાઈટ બી નહ કપડાં બદલ્યું
કપડાપડા બદલી ભગાય થોડું હ
બરાબર
હમ્મ પછી આવાજોમ થોડી વાર તો, હમ્મ તારે
બસ મે હમણાં આવ્યો તો ખાયને હ વાળ કપડા ગઈ લો તો આ પછી ખાધું બેઠો છે ટીવી દેખતી લો પણ પછી મિત તોકે ફોન કરું એમ
હા
હા જવા જે ને હમના કામ ગણું છે ડગરાને પાણી પડાવા જવાનું છે જ મમ્મી કે પાણી પ્યાડા મમ્મી કે પાણી પીળવા જાય એમ પણ આવ જાઉં છું થોડ
હા
આવે છે આવે
આવે છે કમ્પ્લીટ આવે છે, વાંધો નહી મારે તો વાંધો ન મારે વાર એક જ ડોબી છે એટલે વાંધો નહીં
માર આવું ટેક્ટર છે હે
એ કેટલા છે ડગરા
ડગરા મારે છે પાંચ છે, પાંચ ડગરા છે પાંચ છે હમણાં બાંધો હમણાં ખાવાલું પડે પાણી પીળું પડેડાલે જવા દેને રોજ નું કામ છે, આવ શું કરે આવે એટલે પેલા ખાવાનું ખાય હ આવે એટલે પેલા ખાવાનું પણ, હે હો ખાઈ ને પછી કપડાં બદલી ને જવાનું એમને ખાવા લવાનું પાછું,
કુકડા ખાઈ ને આલેં પેલુ ગોતો આલીય કે કોકડા ખાઈ ઈ જાય એમ કરીને પાછો દેખવાનું તઈ
એવું
હ તો થેલીમા ભરી આલી કે તો એટલે હે
હેલો.
પેલી સિમેન્ટ ને થેભી આવે ને એનામ ફરિયાલુ એમ એટલે
એવુ
હા મોટી ઠેલી પેલી ખાતર વાડી આવે એમાં
હા
હમ્મ તો બૂકડા કૂકડા આવે એટલે ભૂકડાવ છે ને બાંધવાના હાવ છોડ હાવ નથી છોડતા. કઈ ઓર દીધું કે એટલે ન છોડતા હોય.
હમ અમારે તો બંધ થઇ ગઈશ.
હા હવે બધા મકાઈ થઇ જાય કે તોધ ખાઈ જાય પાછા એમ કરી.
એવું.
હા રોજ રોજ કોણ ઉરાવેલા મારે શાકભાજી ઘરે કરેલું છે તે રોજ રોજ ઉરાવાનું. સાડી બાંધી લીધી બાજુ બાજુ ખરતી પણ હવે છોડ લીધી.
હમ એમાંરે બી ઉનાળામાં ગવળિયા કરેલા પણ હા હજુ બી છે.
અમારે બી હવે હજુ એ છે હમણાં ગવાર જ ભણવેલા હમણાં. હ હવારે ગ ગવાર જ ભણ ગવાર ભીંડા ને કરલા છે.
હા.
હમ. તમારે શું કરી લશ અરે નાની છે એટલે મોટી તો ન ના.
હમ હર મોટી છે થોડી હમ એક કિલો ગવાર
બરાબર.
તમારે કેટલા કરેલા.
હ થોડા જ કરલા છે એટલે પાંચસો ગ્રામ બી હોય થોડા જ કરલા. તે બી મતલબ એક છોડે લાગે થઈ જાય બે. ના ના મતલબ દસ છોડય તે બી થઈ જાય ખાવાનું એમ.
ઘર માટે કરેલા.
હા ખાલી ઘર માં તમે વેચવા છો.
હા અમારે તો વેચવા અમારે કેટલે પાંચ મણની હજુ.
પાંચ છ મણના કઈ જાતેલા હમ પાંચ છ મણ.
હમ કિલો બે કિલો નીકળી જાય ખાવા માટે થઇ જાય ખાલી.
અમાર વાડી માટે કરેલા એના માટે.
હ હા બરાબર.
ઉનાળામ આ ઉનાળા લગન હોત ય થડા એવી થઈ જાય.
બરાબર ને કેવા થયા લગ્નો તો ભારે કરી છે.
લગના તો આ વર્ષે હતા સારા આયા.
હમ. અરે જવા ત ને હું તો ગાંધીનગર હતો એલેને ને કેટલાક ઘણા લગ્ન છે પણ હું ગાંધીનગર આવું જ. તૈયારી કરવા જતો રયલો ત્રણ મહિના.
હાની તૈયારી.
કોન્સ્ટેબલની તૈયારી કરવા ગતો રહેલો એટલે.
હમ એને એક્ઝામ
અને એક્ઝામ આલી હતી ને હ પણ આ એક્ઝામ તો હવે રિઝલ્ટ આવે ત ખબર પડે.
રિઝલ્ટ ક્યારે સુધી આવશે?
બસ આવી જાયશે હવે બે એક બે અઠવાડિયા. હમ હારા તો ગયા છે પેપર પણ ખબર નઈ આવે.
હમ.
હમ.
અને બીજું કઈ ન હાલ કોલેજ આવવાનું ચાલુ જ છે. તમાર કોલેજ આવવાવામાં
હા. કોલેજ તમારે રોજ જોઈ લો સવારમાં પાંચ ચાર વાગેનું ઉઊઠવું પડે. હ
અરે હવામાં ઉઠા તો બી નહી મળે પણ ઉઠવું પડે શું કરે ઉઠી ને પેલા કામ કરવાનું પછી નાહવા જવાનું નાયને પછી પાછી ચા મૂકીને પી ને પછી આવવાનું.
મારે એવું નથી કરવું પડતું. હ ખાલી હવાર મોટ પાણી મે પાણી એકલ મારા મારી તૈયારી કરો પાણી મે પણ છ મમ્મી બનાયી આલે.
બરાબર એટલે મારે બી મમ્મી બનાવે ચા પણ હે ને કોઈ વાર મેં બનાવું મારે એમ મેને બનાવવું એમ કોઈ વાર મમ્મી બનાવે. પણ ઉઠું બડ્યા આમ-' આમ તો સફાઈ સફાઈ કરવાની પેલા થોડી ઘણી પછી જવાનું.
હમ રજ ન કરતા એમ હોય. પહેલા ઉઠો તે અંદર પાણી હળ આ હળ પાણી મે દું પાણીકી બાથરૂમ બાથરૂમ જામ નકલીને પાછો બ્રશ કરી બ્રશ કરીને ના વાત તૈયાર થમ નામટલી વાર મમ્મી સાા બનાાવ દે તૈયાર હૈયા થઈ જાવ. પછ પાછ સાતા અવેમાં જવું પડે. હાલમાં જવા કપડા ખરાબ થઈ જાય હ પગની સેતા. મોૂડ ની હાલત જ ખરાબ થઈ જાય વરસાદ પડેલો કે ઝાંળ પડેલો હો તો બહ કે દોડા થઈ જાય.
હા એલે બધા કાદા હવાના તો વરસાદ પડે એટલે બધું લીલું હોય એટલે ખરાબ જ-'
હા એ રસ્તે ફરીને જાવને ઘણો લાંબો પડી જાય અમારે
અચ્છા તો પા પાણી ગરમ કરી નામણા ભી-'
હા કે ઠંડે નહી હો?
હું તો ઠંડી જ નાઉ છું કારણ.
નાર હ ટાઢ લાગે ટાઢ વધારે લાગે એમ લાગે
તાડું વધારે લાગે પણી એટલે ફંડે જ ના આવ છો હજી
એક દિવસ ટ્રાય કરેલ પણ નહી મજા આવ્યો-'
શરદી થઈ જાય ગ આ? અ હીટર લાવે અમારે તો એલે બગડી જાય અમારે તો ર રહેતું જ નહીિ કેટલા હીટરો બગડી ગયા છે પાંચ છ હીટરો પડલા છે એટલે
ના હાર લ હાકણા તી બરાબર સવણા.
હા લાકડા થી જ બરાબર એટલે હા અમારે બી હવે લાકડા થી જ હા લાકડા થી જ ગરમ કરે છે અમારે ભી હવે
હમ
હા સુલો હળતા દીવાનું સ
હા હવે થઇ ગયા યાર ટાઈમ દેખ લે?
હ ચાલ
હા છખ હ થોડી વાર તો ફરી કર બસ